હે થઈ ગયો ને હા તો હવે કામ કરી ગેમ રમ ચાલુ કરી દે
ગમે નથી સમતા હું આને એડિટિંગ કરું ફોટા.
હે
અ મિત્યા નીરવતા ઓલું ફેસ બદલાઈ જાય એડિટિંગ કરુ એના ફોટા
શિન એડિટિંગ
ઈ ઘોડા હારો એકલો ફોટા પડાવી આવ્યો હારો ઘોડા બુલેટ લય.
ક્યાંથી
એની ભઈબંધે હારે
લે હાલ.
હવે એડિટિંગ કરું છુ શાંતિ થી બેઠો બેઠો
હા હા ઉપર બેઠા બેઠા કરો હ
તપે આવે રોજ઼ ધાબે કરું કદાચ હામે થી
હા એ આમે જલગ લ તમે આટલું બધું ઉતાવળું કેમ થાય છે તો
ઝલક છેક લ ખાલી હ ખાલીપ ના ત લક આ જાય
હા ઈ કરી હામે તરત જલક આઈ જાય એ હા સ્નેપ મોકલી દે ને તો થઈ જાય
નો તો થઈ ને મોકલવાની એના ભઈને આઈડી મોકલવાની એના આઈડીને મોકલવાની
કેમ
એના ભાઈ નું આઈડી એ એક જ ફોનમાં ચાલુ છે એટલે પેલા એના ભઈ માં મોકલવાના એના ભઈમાં પડે એટલે પછી એ આઈડી મા ચાલુ થાય વાત
એ આહા ર
એની માં આફ્ટર વિવીિંગ ડીલીત
હ હા
જો
ઓલી બીજી આઈડી માંથી કરીશ હમણાં રાઈતે
હો કઈ વાંધો ની હારુ ચાલું રાખજે હો મૂકી ન દેતો
નોંધ મોકું ને આપ વાત થોડુંક કરતા રે એમાં હું
ઓકે હા સ્પીકર સારું નથ થતું તેમ એક જ મીનિત સ્નેહ ભાઈ
એ
ગેમ રમ ગેમ નીકલી છે હા એ જે
હે
રઈ ને મારવાની હ જોઈ ને
એ
હોઈ
મે પણને મારો ફ્રેન્
એ હવે મેખવાન ચાલુ થયું હવે હવે મે બેકો ક્લિયર થાય કે નઈ પેલા
આ સાડવ જીતી જાય
હે હાલો
એક જ મિનિટ નલી પ્રિસમમ પ્રિન્સ ની હરાઈ દીધી
એ મન હરાય હવે હરાને મજા આવે હ રમવાની કેમ હ
બો અંધારો થઈ ગયો તો
મોકલું એ તો ન હમણાં કેમ મોકું એ એ પેલા સેવ કરવા દયાર
હા
હા ના હા મારું અત્યારે કેટલું વજન ઘટ્યું ખબર છે ને મારું અત્યારે કેટલું વજન ઘટ્યું અડસઠ થઇ ગયો.
ન હોય અડસઠ માં આવે છાસઠ
બોતેરનું અડચણ થઈ ગયુ હા તો હવે જોય ને ધીમે ધીમે મજૂત રઈ જશે.
ના બઉ તારાય ના હારું લાગે બઉ. માપે માપે હાર હમ્મ મારુ છાસ્ટ છે મારુ છાસ્ટ છે.
ત થોડું બેલી ફેટ કઢાવવાની જરૂર હૈ.
બેનિફિટ વધી ગયો એ જ ને
નીચેનું છે હા એ સાઈડ માં જેવું છે.
સાઈડ ન નથી નીકળ્યો મારે જીમમાં જેવું થડો કોબોય
તો મારેને થોડા કત મસલ થઇ ગયા.
મારે તો મસલ છે જ આપડે મસાલ ઉપર જ છે હું તો હવે હવે આ આ જવું કસરત કરવા ત ખબર હ હવા બુધજ અત્યારને હવા હર પાંચ વાગે જવં છું ખબર તને
તો હું એક તો મારે હવાજમાં પાંચ વાગે મેળલે ને ખબ મારે મેલ નથી ખાતા -
ચાલુ જશે આપડે વરસાદ ના હિસાબે વચ બાકી જવ જ છું.
એ
સાચું હેચ ન લઇ ગય એકને પેલા બટાકા ખાય ને પછી અમે ગયા. હા હા હવા હ પાંચ વાગે. આખી રાત હુતા નહ ચાર વાગે ઘર થી બહાર નીકળ્યા હરેક દાઈ. તો પાંચ વાગ્યા નાસ્તો કર્યો બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ નાસ્તો કરીને કસર કરીશ હં
તમા લોકો ક નીકળે હ
શું કેશ હલો અવાજ ના આવતો હલો. હા.
હલો તમે લોકો કે ચેમના નીકળી જાવ હ.
અરે રાય છે હવે ચાર વાગે તો ભીંડું ભીંડું બધા પત્તા રમતા તા ને તમે ગેટ ની ચાવી લઈને નીકળી ગયા બાર બાઈક લઈને બાઈક ની કીક મારી ને. એઈ પતા રમતા હતા અમે બાર તાળું ખોલી ને હાલતા થઈ ગયા.
કોણ જોડે.
હું ને હેતીયો.
એમને પત્તા કોણ છે રમતો થયો વિયો પાછા.
એ બધા બધા આવે ને ટુકડી એમની હારે
એ ટુકડી રમે હે રાયતે.
હા રમે હે ને આ બધા જાય ત્યારે રાખીએ તમે.
હા લાબુ દાદા આવયા તા લાબુ દાદા આવે. તો મોજ આવે એમને થોડીક
એટલે ચુ.
હા રી જીત.
બડે માં અમે ખેલ થઈ ગયો મોટો રમી ગયા.
શું.
રાયતે ગયા ને અમે બાર અરે. બે બે દરિયા ઉપાડ્યું ચાર વાગે ઘરે આવ્યો હે બે બે નની હ ખબર હે
હવારે બી અંતર એવું.
હ ચ એ બાપ મમ્મી ના કોણાલી ઠીક હે થઈ ગયું મારી મમ્મી નો ફોન બીજી દિ મારા પપ્પા કે હું જોવા આયો તો તો તમે બધાને ખબર જોઈને જતો રહ્યો પપ્પા કેઈ આખીરેત જે હું રેમા હો મને ખબર છે પણ હું કઈ બો ન આખી જ જ નથી હ.
હા હા હા.
ક સ્ટોકર હોય છે ભ. હા હવે હું કેવું નીરવ હું નીરવ ધાભે જતા રહ્યા. અને નિલ તાબે થી પછ ન એ અમ તબુ હોય ને અંદર નેુદી નીરમ ધાબે ખઈ ગયા નીરવ ના ધાબે થી નીરોના વતલા માર થી એઠ સીડી કુદી ને આપડા ઘરે ઘરની વંદ ઠેક ને વંદર ઠંકીને સધા એઠે. એથી શરી લગન શેરી સુધી બાઈ બાઈક ધોળાય શેરીથી બાઈક ધોળાય કીકી સીધીબહાર. તો પેલા છે કે રાજકોટ રોડે ગયા ત રાજકોટ રોડે કે મળિલું જ નહી. પછી કામ આપડે આપડા અંકવાળિયા ગયા અંકવાળિયા હ ને એથી દસ કિલોમીટર તમે દૂર ભજીયા ખાઘા અંકેડા. હા અંકળયા દહ કિલોમીટર બાકી હતો અંકળિયા ખા લીદો.
હા.
લટુરા દહ કિલોમીટર થાય એ ન ગીના પૈસા બસો જેવા ના ધ્યાન રાખીએ એ તા યાદ દીખો દેવળવાને.
કોના બસો દેવના આજે
ઈઓને પેટ્રોલ ના ઇના ક નાનો બર્ ડે એ ન હતો ને ભેસ નો ખર્ચો મે કર ના એ ખર્ચો તે સો રૂપિયા ન પેટ્રોલ ન જ કર્યો હૌ સો રૂપિયા પેટ્રોલ ન તો બીજો શું દીધા હતા દેવાના દ્વાકા વખત ના દેવાના હતા દીધા મારા જેને હવે દ્વારકા વખત કેવા દીધા ખબર હ આ ને મને અઠવાડિયમાં પેલા નથી અઠવાડિયું એ નથી થયું પુરૂ
તને શું થયું દિનુનુ
તમે મારા મારાજી દુ . મારે હવે આવે તે દિરા છે. વઠે મારા દુકાનમાં બેઠવાના જ છે મારે સ્કોલરશીપ આવે એટલી વાર છે બાપ આગ ના બો ભી રહક દ સ્કોલરશીપમાં આઠ હજાર રૂપિયા આવે ને સ્કોલરશીપ મારી જે કોલેજની સ્કોલરશીપ હવે ફરીશ ને સ્કોલરશીપ એટલે આઠ હજાર રૂપિયા આવશે વર્ષ એ આઠ હજાર માંથી આપડે બે હાજાર ની આઠ હજાર રૂપિયા. દસ હજાર રૂપિયા ફી હ બે આખા વરષની વરસ આઠ હજાર રૂપિયા સ્કલરશિપ આવે દસ હજાર ફી હ બે હજાર રૂપિયા પણી હ. .
બાબા. ગબરું કર્યું લ કેમનું આવે છે યુનિવર્સિટી તરફ થી છે.
. હા યુનિવર્સિટીટલ ગુજરાત નું ફોર્ ભને એક તું સ્કોલરશીપ ના ભરી આવું. ના હજી ન થાય પેલું રિઝલ્ટ પતે પછી આવે.
નીરવ ને કોલેજ ચાલુ થાય ગઈ શું?
. હા એ જતો નથી કમાન ચાલુ કર દ હ જાવ છું ખાલી સા. . નીકળી જાય પ કેટલા વાગે ઘરે આવે? બ બારને તરીયે હવા હાડા આઠ છે હવા આઠ ને ત્રીસ હજ આવી ર બપર બાાર ને ત્રીસ ઘરે આવેને એક જ લેક્ચર ભરવાનું એ રતે હાજરી પુરાવા પૂરતો બાકી નહી મિનિટ દ મિનિ જ બોલ જતો રે નીકળી જાય બાર. . કો કોલેજ જ એ એડમિશન લીધું કોલેજ માં અંદર એ બે બેવા નક નઈ બહાર નીકળ . મે નીકળવા મોટો દીધો હા તોમે હા હવે ગંકોળું ગ કમાં ક્લાસમાં બધા અહીંયા થી અહીંયા આવ્યા છે અહીં કંઈ ફાવતું નથીોું ભણવાનું એટલે અહીં અહીંયામા ક્લાસમાં આવ્યા છે હ જાણ કોલેજ એવી લીધી આપડે જે ભણવા નથી થ એક્સર્નલમાં એટલે આપ ખાલી આઈઆઈ કરવાનું હો ને ઓ ડિપ્લો ચાલુ કર્યું?
હા.
જણી લઈને શું ડીપ્લો ચાલુ કરીને કામ હતું
અલા આઇને મને શું કીધું ખબર હે.
બ બી ગ્રુપ લેવાનું હતું કંઈક બી ગ્રુપ નો જ લેવાનું એને તો
અ એના મને શું કીધું ખબર મને ક એ ગ્રુપ પણ નથી થ ફાવતું મને કે મને એ ગ્રુપમાં મજા ના આવતી બરોબર પછી મેં કીધું ત નો ફ આવતો કોમર્સ માં લઈ લે તો કેમાં પપ્પામાં લેવા નથી જ દેતા પછી બી ગ્રુપ બી ગ્રુપ નું એ ગ્રુપ પર્યું એ ગ્રુપ બી ગ્રુપ કર્યું એમ કરતા કરતા ડિપ્લોમા પહોંચો ડિપ્લોમા કે કોમપ્યટર એન્જિરીંગ
કમ્પ્યુટર એન્જિનીયર કરતાં બી ગ્રુપ હેલું પડે
ના મેં એને શું કીધુંંતાને એક્રુપ ફાવતું નથી તને કોમ્પ્યુટર એનયરિંગ ડાયરેક્ટ ચઢાવીશ તો ચમનું ફાવશે મેં કીધું ડાયરેક્ટ ડિગ્રી એ ચડી જઈશ તો .
. હ હું આને ફોન કરી લઉ તારી પછી ભાષણ કાજે મારો ફોન બરોબ હા નહી હા
હા બોલ
ક નહી તો એ ડિપ્લોમ લીધું લઈ લે એક વાર લેપટોપ જોઈશે હતા એની લેપટો લઇવું પડશે.
કઈ એને કરવા નથી એ ફોને નથી લાઈ દેવાનું. હાલ હાલ કરું પછી તમે
હમણાં થોડીક વાર દસ મિનિટ દસ મિનિટમાં લઈ દો આવું હોય દસ મિનિટ માં એઠ
કરું પછી તને હાલ
હા